હા.
હલો.
હા બેન કેમ છો તમને મારો અવાજ આવે છે?
હા આવે છે તમે કેમ છો? હું મજામાં છું.
હું પણ મજામાં છું તો આજનો આપ આપડો વિષય છે બચત અને ખર્ચ. શું તમે મને બચત વિશે કઈક માહિતી આપશો?
હા ચોક્કસ હું તમને બચત વિશે માહિતી આપું. બચ માનવ જીવન માનવ જીવનનો અર્થ એટલે કે પૈસાનું સ્થાન ખૂબ જ મહત્વનું છે. માનવ જીવનમાં જ પૈસા પાઈ માનવ જીવનમાં અર્થ એટલે કે પૈસા ન સ્થાન ખૂબ જ મહત્વનું છે. પરંતુ પૈસા કમાવા કમાવામાં કમા કમાવા માટે માત્ર પૂરતું નથી તેનું યોગ્ય સંચાલન એ ખરો પડકાર છે આજના ભૌતિકવાદી યુગમાં માણસની ઈચ્છાઓ અનંત છે. જ્યારે સ સાધનો મર્યાદિત છે આવી સ્થિતિમાં બચત અને ખર્ચ વચ્ચેનું સંતુલન એક ખૂબ જ સુખી જીવનનો પાયો છે. સામાન્ય રીતે આપણે ખર્ચને બે ભાગમાં વહેંચીય છીએ અનિવાર્ય અને વૈકલ્પિક. જીવન નિર્વાહ માટે ખોરાક કપડા અને રહેઠાણ પાછળ થતો ખર્ચ જરૂરી છે પરંતુ મોજ શોક કે દેખાડો કરવા માટે થતો ખર્ચ ઘણી વાર આપણી આર્થિક સુરક્ષાને જોખમ જોખમમાં મૂકે છે. અર્થશાસ્ત્ર નો એક સાદો નિયમ એ છે કે વ્ય વ્યક્તિ આવક કરતા ખર્ચ વધારે કરે છે તે પહે વહેલા કે મોડા મોટા દેવામાં દેવાના ડુંગર માં દબાઈ. છે તે તેથી જ સમજદાર વ્યક્તિ હંમેશા પોતાની આવકનો એક ચોક્કસ હિ હિસ્સો પહેલા જ બચત તરીકે અલગ રાખે છે અને ત્યારબાદ બાકી રહેલા પૈસામાંથી ઘર ખર્ચ ચલાવે છે. બચત એ માત્ર પૈસાની બચત કરવાની ક્રિયા નથી પરંતુ તે આવતી કાલની સુરક્ષાની ગેરંટી છે. ભવિષ્યમાં આવતી અચાનક માંદગી નોકરીની અનિશ્ચિતતા કે બાળકોના ઉચ્ચ શિક્ષણ જેવા પ્રસંગોને આ સંચિત કરેલી મૂડી જ સાચા મિત્ર તરીકે કામ આવે છે. બચત કરવાનો અર્થ એ નથી કે વ્યક્તિ કંજુસ બની વ્યક્તિએ કંજુસ બનીને જીવવું પણ એનો અર્થ એ છે કે અત્યારે જે વસ્તુની જરૂર નથી તેના પર પ પૈસા વેળફવા નહી. તમારે શું કેહેવું છે આ બાબતમાં?
હા તમારી આ સમગ્ર બાબત સાચી છે કે. પૈસા કમાવવાની અને. પૈસા બચત કરવાની હાલના સમયમાં ખૂબ જ જરૂરિયાત છે તેવી જ રીતે પૈસો બચાવવો એ કંજુસથી કરવાનું નહીં પણ જેમ તમે કહ્યું કે બિનજરૂરી વસ્તુઓનો ખરીદ કરવો નહીં એ થઈ શકે છે. બચત એ આપણા જીવનનો એક મહત ભાગ બની જવાનું ખૂબ જ જરૂરી. છે કારણ કે જ્યારે આપણે આજથી બચત કરીએ તો આપણે ભવિષ્યની બાબતોને અને ભવિષ્યમાં આપણને કોઈ પણ વસ્તુ લેવાની ઈચ્છા થાય તો આપણને તે વિશ તે વિચારવું પડે નહીં કારણ કે તમને તો ખબર જ. છે કે આવતા સમયે વસ્તુઓ ઘણી મોંઘી. થઈ જશે સોના ચાંદીનો ભાવ. અને જમીન મકાનનું દામ પણ ખુબ જ વધી ગયું છે તેના માટે આપણે આજથી જ બ ચત કરવું જરૂરી છે તેવી જ રીતે જ્યારે આપણે બચત કરીએ અને કોઈએ ભવિષ્ય ન જોયું છે ભવિષ્યમાં જ્યારે આપણે માંદા પડીએ તો આપણા બચતના રકમનું જ આપણે તે બચતથી આપણે આપણો સારવાર પણ કરી શકીએ છીએ તેવી જ રીતે. બચત કરવાનો આપણે હાલના સમયમાં એક સાચો માર્ગ જોઈએ તો એ જીવન વીમો છે જીવન વીમો એ વ્યક્તિને. તંદુરસ્ત રીતે. અ આર્થિક સદ્ધરતા આપે છે જ્યારે ભવિષ્યમાં આપ પણું કંઈકને કંઈક રીતે આપણે બીમાર પડીએ અથવા આપણું એક્સિડન્ટ થાય આપણું સામાન્ય રીતે આપણી મૃત્યુ થાય જો આપણને કંઈક થાય તો સરકાર દ્વારા આપણને્ નિશ્ચિત કરેલી રક. રકમ આપવામાં આવે છે તો એ વીમો પણ આજના મનુષ્ય માટે ખૂબ જ જરૂરી છે તેવી જ રીતે ફિક્સ ડિપોઝિટ છે જેનામાં આપણે જ્યારે પૈસા રાખીએ તો આપણને દસ દસ વર્ષ બાદ જે રકમ આપણે રાખીએ છીએ. તેનો બે ગણો રકમ મળે છે તો એવી નાની નાની સામાન્ય જે પોલિસીઓ સરકાર આપણા માટે કાઢે છે એના પર આપણને ધ્યાન રાખવું જરૂરી છે કે જેના દ્વારા આપણે બચત કરી શકીએ છીએ અને એનાથી આપણું જ ફાયદો થાય ને? જયારે આપણે બચત કરીશું તો આપણું જ અ પૈસા નો સંગ્રહ થશે બચત અને ખર્ચ જીવનનો. એ મહત્વનો ભાગ છે. દરેક વ્યક્તિએ પોતાની આવક મુજબ ખર્ચ કરવાનો અને થોડો ભાગ બચત માટે રાખવો જરૂરી છે બચત આપણને ભવિષ્યમાં આવનારી મુશ્કેલીઓમાં મદદ કરે છે અને આર્થિક રીતે મજબૂત બનાવે છે બીજી તરફ અનિયંત્રિત ખર્ચ આપણને આર્થિક તંગીમાં મૂકી શકે છે જ્યારે આપણે અ બિનજરૂરી ખર્ચાઓ કરીએ છીએ તો એ આપણને કઈક જગ્યાએ પણ કામ નથી આવતું અને આપણને જ નુકસાન આપે છે જ્યારે આપણે સમજ- જદારીથી ખર્ચ કરવાનો શરૂ કરીએ ત્યારે આપણો નિયમિત બચત પણ થાય છે અને આપણા આ બચત કરવાની આદતથી વધુ સુખ સુરક્ષિત જીવન બને છે, જરૂરિયાત અને ઈચ્છા વચ્ચેનો તફાવત સમજીને ખર્ચ કરવો જોઈએ જો આપણે આજથી બચત શરૂ કરીએ તો ભવિષ્યમાં આપણે નિશ્ચિત અને આત્મનિર્ભર બની શકીએ છીએ તો એ માટે બચત કરવું એ ખૂબ જ જરૂરી છે, તો બચત તો અમે કરીએ છીએ મને એ જાણવાનું છે કે તમારા ઘરમાં તમારા મમ્મી-પપ્પા દ્વારા કઈ રીતે બચત કરવામાં આવે છે અને તેઓ કઈ રીતે બચત કરતા હોય છે
હા, ચોક્કસ હું તમને જણાવું પરંતુ તમે જે વાત કરી બચત કરવાથી ઘણા બધા ફાયદાઓ થાય છે જે ખુબ જ સરસ અને સારી વાત છે જેના દ્વારા મને ઘણું શીખવા મળ્યું બચત મારા ઘરમાં બચત કરવા માટે મારા મમ્મી પપ્પા લોકો કઈક એવી વસ્તુનો વસાવે છે, જેનાથી તેમાંથી આવક આવે જે જેવી વસ્તુમાં રોકાણ કરે છે, જેના દ્વારા આવક આવે અને તેનાથી ઘણી રીતે બચત કરી શકાય તેવી જ રીતે આજના આધુનિક સમયમાં ખર્ચ કરવાની શૈલી વ્યક્તિના સંસ્કાર અને સમજદારી નું પ્રતિબિંબ છે, ઊંડાપણું એ વ્યક્તિની ગરીબી તરફ ધકેલે છે, જ્યારે કરકસર એ તેને સમૃદ્ધિ તરફ દોરી જાય છે કરકસર અને કંજોસી વચ્ચે એક પાતળી રેખા છે કરકસર એટલે વિવેક પૂર્ણ ખર્ચ જયારે આપણે બિનજરૂરી લાઈટ પંખા બંધ કરીએ છીએ અથવા પાણી નો બચાવ કરીએ છીએ ત્યારે તે પણ એક પ્રકારની આડત આડતરી બચત જ છે જે રાષ્ટ્રના હિતમાં પણ છે જે લોકો યુવાનીમાં મોત શોક પાછળ આંધળો ખર્ચ કરે છે તેને તેઓ ઘણી વાર વૃદ્ધાશ્રમ પર વર્ષ બની જાય છે તેના થી વિપરીત જો જેવો સમયસર બચત નું મહત્વ સમજી જાય છે તો તેમનું જીવન તેમનું નિવૃત જીવન પછી ખુબ જ સારું સમાનજનક અને આરામદાયક વિતેે છે ટૂક માં બચત એ આવતીકાલનો સુ ર સૂર્યોદય છે જે તમારા જીવનમાં અંધકારમય સમયમાં પ્રકાર ફેલાવે છે, અંતે તો આટલું જ કહી શકાય કે બચત આ કહી શકાય કે. તમે બચાવેલા પૈ તમને ભવિષ્યમાં બચાવશે સંયમતી ખર્ચ સમજદારી પૂર્વક આયોજન અને શિસ્તબદ્ધ બચત એ જ ઉન્નત ગૌરવપૂર્ણ અને તણાવ મુુક્ત જીવન જીવવાની સાચી ગુરુ તેવી જ રીતે વિદ્યાર્થીઓના જીવનમાં પણ હાલ અત્યારના સમયમાં જયારે ભણવાની ઉંમર છે ત્યારે વિદ્યાર્થીઓ ભણતા નથી અને પોતાના મોત શોખ પૂરા કરે છે, જેના દ્વારા ભવિષ્યમાં તેઓએ મજૂરી કરવી પડે છે તેવી જ રીતે બચત. માં પણ એવું જ હોય છે. તો શું તમે મને એના વિશે વિશે થોડું ઘણી વધારે માહિતી આપી શકો છો, જો તમે મને માહિતી આપશો તો મને હજુ વધારે જાણવા મળશે?
કે જે બાળકો હમણે. આજે. મોજ શોકમાં નું જવાની વિતાવે છે તે વૃદ્ધાવસ્થામાં વૃદ્ધાશ્રમમાં જોવા મળે છે, અને આજની બચત એ આવતીકાલનો સૂર્યોદય એ એનો ચોખ્ખું. ઉદાહરણ છે જ્યારે આપણે આજથી બચત કરીએ તો આપણે આર્થિક રીતે સદ્ધર થઈએ છીએ અને આપણે આપણે કોઈ પણ વસ્તુ લેવા માટે વિચાર કરતા નથી તો એના માટે એ જરૂરી છે, તેવી જ રીતે બચત. એ ખૂબ જ મહત્ત્વનું પગલું માનવામાં આવે છે બચત અને ખર્ચ જીવનમાં સંતુલન રાખવા માટે ખૂબ જ મહત્ત્વ. પૂર્ણ છે દરેક વ્યક્ત પોતાની આવક પ્રમાણે ખર્ચ કરવો જોઈએ આવક કરતા વધુ ખર્ચ કરવાથી આર મુશ્કેલીઓ ઉભી થાય છે તેથી ખર્ચ કરતી વખતે વિચારવું જરૂરી છે બચત ભવિષ્ય માટે એક સુરક્ષા છે મુશ્કેલીના સમયમાં બચત કામ ભવિષ્ય માટે એક મુશ્કેલીના સમયમાં બચત કામ આવે છે અને તે આપણને મદદ કરે છે દરેક મહિને થોડો ભાવ બચાવવા માટે રાખવો જોઈએ જેનાથી આપણો એટલે આપણી નાની નાની આદતોથી જ આપણે બચત કરવાની શરૂઆત કરી શકીએ છીએ મારું તો એ કહેવું છે કે જ્યારે આપણા નાના ભાઈ બહેનો હોય તો એ લોકોને પણ બચત કરવું જરૂરી છે દર મહિને થોડો ભાગ બચાવવો જોઈએ બચત કરવાની આદત નાની ઉંમરે જ વિકસાવવી જોઈએ જેનાથી આપણે મોટી બચત કરી શકીએ અંતે હું મારા શબ્દોને અહીં જ વિરામ આપું છું તો તમે પણ એના વિશે કઈક કહેવા માંગો છો.
હા હું ચોક્કસ કહીશ તમને જો બચત કરવાથી સુખ શાંતિ અને સમૃદ્ધ જીવન માટેની બચતની ભાવના અને ખર્ચમાં વિવેક હોવાનું અનિવાર્ય છે ત્યારે જ આગળ જતા આપણને ભવિષ્યમાં કોઈ પ્રકારની તકલીફ પડતી નથી અને ઈમરજન્સી માં જયારે પણ પૈસાની જરૂર પડે આપણે તેનો ઉપયોગ કરી શકીએ છીએ કારણ કે કટોકટીના સમયે બચત જ આપણો એક મિત્ર રૂપ મિત્ર રૂપે બની જાય આધાર બની જાય. તો બહેન તમારી જોડે વાત કરીને મને બચત વિશે ઘણું બધું શીખવા મળ્યું તમારો ખુબ ખુબ આભાર.
આભાર.